હલો.
હલો.
બીજા બીજા કરવાના પૂરા તો એઈ કે આ એક અમારા ટાઈમ નથી ને આમ છે તેમ છે ચાર વાગ્યા લગનને તો મને લીસ્ટ આપી દીધું કે મારે આમ છે મે કીધુ જઉ. તે વખતે ખાલી ફોન ચાલુ કરીને મીકી મેં બીધું હું બોઇલાર રાખીશ હું રીલ જોતો ગીત ગાધા રાખી મારા જે એનો કઈ બોલતો નથી કઈ કહેતો નથી.
રા એ એને મેં બહુ વાર કીધું પણ એ માનતો જ નહીં. કોણે તારું નામ દીધું એ કે બોલ્યો હેત એમ
શું?
એને મેં બહુ વાર કીધું પણ એવી માનતો નહીિ હવે એને મેં કીધું તારું અકાઉન્ટમાં ના દે પણ એ નહી આવતો.
નથી જ આપતો.
તારે.
હું તને બપોરે પછ કેટલા વાગે કરું ત્રણ વાગે કરું કે કેટલા વાગે કરું.
એ જોડે પતાય દે પછી મને કરજે.
હા તો જોતાને જો
હે.
ત તું કોણ બોલ એત બોલસ કે મીત બોલસ.
મિત બોલુ.
તમારી બેનો તમારી બેનો હોવા સરખો લાગે એટલે
ના ના એજ કરતોજ બે વાગે કલાકમાં તમે પતું જઈશો.
જો એજ એજ ભેગું રહ્યો ને પેલા એજ ને પેલા પાંચ કોલ છે ને કરી નાખો તું મને પાંચ કોલ કરી નાખ પછી હું એના પાંચ કોલ કરનાખુ દસ કોલ થયા.
હા.
પંદર જેવા થઈ જાયને એતને કે એને કેટલા થયા છે અત્યારે
તને દસ્ થયા
દસ થયા ને પાંચ ને કઈ મારામાં કના બપોર હું ફ્રી પડું ને એ કઈ મેસેજ એટલે મેસેજ જોજે એને એનેે કહી દીજે એવું
હા, બપોર ફ્રી પડો ને એટલે પેલા મેહેસેજ જજ એટલે કર નાખ જે સમબરને દસ પાંચ પાંચ થઈ જાય એ રતના કવ છું.
હા એટલે હતને કહી દીધું ત બધું
હા બાજુમાં જ છે એટલે
ઈ ગયો શું અત્યારે જોું એટ એ બે વાગે કયા બે વાગેને ત્રણ વાગે ક ત્રણ વાગે ફોન કરજે પેલાં મને
બે વાગે કરશે
કાંઈ વાંધો નને મને બે વાગે ફોન કરી જે.
હ
એને ક અતારા પાંચ પૂરા કરીને પાંચ મારા પૂરા કરનાર
મારે તો આજે બધા પેલા હજી બીયા કરવાના મારે હજુ
તાર કેટલા થયા?
અઢાર
અઢાર થયા મારે જો જોઈને કહું
જોઈને કે, જોવાય છે, ને કદાચ.
મારે લગભગ બાવીસ બાવીસ જેવા થયા હે.
બાવી.
હા
એટલા બધા ક્યાંથી નાખ્યા.
એટલે મારા બે ફોન તો એમ ના મે ફોન થાય છે વગરના ટાસ્ક.
તો મારા પાંચ એવા છે પાંચ, સાત જેવા છે.
હા એલે મારા થયા છે બાવીસ અને હવે અત ભેગું પાંચ થઈ છે એટલે મારે સત્યાવીસ જેવો થઈ જાયશે ને બેગ જેવા ચ ભેગું છે એટલે તરી જે મારે થઈ જશે.
હા આજે તરસપ્યા થઈ જશે કદાચ મારે થઈ જશે એરે જોવું.
અને એ ત કઈ નવરો હોય ને તો મારા માં જ ફોન કે કાત આરામ કર્યા બે માંથી એકમાં કરે એને ક વી જેવા ત ય તો પતાય ના ખંડ લગીનમાં છ વાગ્યા લગીન
હવ
અને પૈસા કઈ રીતના ઉપાડવાના?
યુ પી આઈમાં.
એટલે.
એટલે બેંક અકાઉન્ટ જોઈન કરવાનું અને યુ પી આઈ માંથી વિડ્રો કરી દેવાનું એ આવશે પૈસા આવશે. અંદર ઓપ્શન આવશે.
મારે આજુ હું અત્યારે, અત્યારે ફોન ચાલુ રાખ વોટ્સએપમાં એક સ્ક્રીન શોટ નાખો મારે એવો આવ્યો છે.
મો પાસે.
હમ, હું.
અચ
છે,
હક આવે.
હા,
જો હોટલ ચાલુ કરે છે.
અ
ગાવુંન કે,
હ
નાખો જો જોઈલે.
હ એલા એ આવશેલા અમુકવાર. રિસ્ટાર્ટ કરી સ્ટાર્ટ કરી દેવાનું એટલે થઈ જશે સરખું.
અવાજ કપાય છે, હે
કેળા છે, અને એપ્લિકેશનમાં ચેક થાય છે, અને ઉપર દેખાડે છે.
તે એપ્લિકેશન માંથી,
એટલે અઢારસો રૂપિયા એતું વાંચેલ ને એમાં લખેલું જ છે, બધું
હા એ ખબર છે, જોયું તો
હાતો તારે એવા મેસેજ આવ્યા.
હઈ કે હવામાં આવ્યો નવ વાગતા,
મારે એટલા વખતે જ આવ્યો-
બધાને મોકલ્યા છેલે હવે આપડણે ટાસ્ક પૂરો નઈ કર્યો એટલે-
ના ના આપડે છયા તો ખરા લે આપડે બાવીસ છેયા-
હ ત્રીસ કરવાનો છે ને તાસ બધું ક પૂરો થવા છે.
એતો થઈ જઈ છે, આપડે બે આપડે બેને જ. થઈ જઈ છે, ઓલા બે ના પંદર પંદર કાવી વીવી કર નાખશું.
સર મારે હજુ એક અકાઉન્ટમાં પંદર થયા એમાં હજુ પંદર બીજા, પરાણે.
કોણ.
બીજા કાનુંન અમારા,
પઓ ઓરાના. તો હજી અત્યારેને તો વીસ થઈ જઈ છે, ઓલાણા નહીં થાય ઓલા દસ થવામાં મારા ફાફા. આ પડી જઈશે આપડે,
મેં એને કીધું જતું પણ એ હવેને કે મારે ટાઈમ નથી, મને આમ જવું છે, મને આમ કરવું છે.
જવા દેવાનો આપડે કેટલી વાર કેઈને એટલું. બધા ન હોત આપડે ક્યાં એટલું પછી મેંજો અત્યારે કેટલા વાગે. મેં એને આત તું માયને લાગી મેને છ કોલ કર્યા. બે દાણ રૂબરૂું કીધું એક વાર હવર માં ઉઠો ને તરત જ મેં કીધું આઠ ને ત્રીસ- કોલ જ ત્યારે કોલ કરજે- તો એક વાર કોલ કર્યો સામેથી પ બીજી વાર તો કર્યો- કેવાય નહી બીજી વાર કર્યો જ નથી એક જ વાર કર્યો એ-
મેન બો વારે કીધું ચાર દિવસથી કઉ છું
અને બે ને કે ઓ ઓલો હું કેવાય આપડે એન્ટ્રી પડે ઈ ઓલું એન્ટ્રીની ઘટાનું આવે ને એટલે કે મારે એ ઘટવા દાવાનું હ તો એમ અમારે મેં કીધું તો એમને મેં ખીચા કીધા મોબાઈલ મેં ચાલુ રાખીને મે એમાં હું તો ક મેસે- પડેને ઓટીપી પડેને આમ થાયને તેમ થાય ને આવું આ બાણ કાઢવા- કઈ ઓટીપી ન પડે એમાં ઓટીપી-
સર આપડે આપડે પેમેન્ટ આવશે ને પછી ઈવીઓ કરશે મને એવ લાગે છે.
નાર ના ઈ કે બધું ગાંડ-
અને વિશ્વાસ નહ લાગતો થોડોક એટલે-
ના આવે- આ કોક સ્ક્રીન શોટ તો નાખો પૈસા આવી ગયો હોય એનો
તાર
કોણે નાખ્યો
અલા એ ગ્રુપ માંથી છે તરત નાચથી ને ઉપર થી ને આ ગ્રુપ બહુ જણા છેલા
આપણા ગ્રુપ આપડા ગ્રુપમાં તો પાંચ જ છી ને
ક આપડા ગ્રુપમાં પાંચ છીએ હા એ હે તે નાખ્યો છે.
એ એ હેતે ઉપાડી લીધા પૈસા
ના એ બીજું અકાઉન્ટ છે કોઈ આગળથીને આવ્યું છે એ અકાઉન્ટ તમને મોકલ્યું
હમ એવું છે એમ
હા પૈસા તો આઈ જ જશે હા
બીજો કોલ તને કરી નાખું પછી હેત હેત ને હેત નહી કઈ મને કોલ કરીને કહી ગઈ
હા પછી મારે બે કરવાના છે. હો વીસ થઇ જાયમારે હા અઢારે જ છે મારે
બ હાજે કરજે હાજે છ વાગતા
તો વીસ જેવા થઇ જાય ને પેલા પેલા જોડે તો મારા પૂરા થઈ ગયા પ્રિન્સ જોડે.
કોણ શું પેલા તો તો એટલે પ્રિન્સે ભેગું તું દસ કર ના તો કઈ વાંધો નથી
એ ના એલા મા ન આવર એમાં પ્રિન્સ ન
મારે તો બધા ના આવે છે હું તો જેટલી વાર જેને કરવું હોય એટલી વાર થાય તારામાં પાંચ ર બીજા કરો હોય તો થઈ જાય એવું
તાર મારામાં નઈ આવતું એવું
મારામાંતા અને હેતીયા ના કઈ બહત ના બપોરે દસ ક નાખીનેજ તારા બે કરી નાખી એ બરોબર
સૌ હ તોરો વિજો અકાઉન્ટ નહ એમાં પંદર જ છે એમાં ઈ કરવાના છે.
હા એમાંજી પંદર બાકી છે
એમાં પંદર થાય હજુ પંદર બાકી બીજા
તો મારોમાં પાંચ કર નાખજે નવરો પડ એટલે
હવ
હ ના પાંચ પ્રિન્સે યો
પ્રિન્સેમાં પ્રિન્સે ઉપાડે તો વાત છે ને પ્રિન્સે ઉપાડ તો હેવી મરમ ફોન
હા કા એવુ કઈ ખીચા મોબાઈલ રાખીને રખડતો હોય કે કઈ કામ હોય આ હોય. હ ફોન ઉપર ને મીકતા વાર શું હોય.
સ માનતો નહીર શું કર્યું છે. પછીમારી પેદા
આ અહીયા કે કોલો ફટાકડા ન કોઈ હોલસેલમાં હ કોઈ ધ્યાનમાં
ના હોલસેલ માં ત કીધું જ કરું બાલાજી સિઝનેબલ એ હોલસેલ જ છે આખો
હ અને શું પ્રાયને એવું કઈક જાણી લઈ જેાર ફોન નંબર કે એવું કઈક લેતો આવજે
લેતો આઈશ
આ વખતે કરવાની ઈચ્છા હ એટલે
હા
હું કેવાય તયો
આ રિયો બેઠો
હ કે બે્યાઠ શું કે શું કરે બેવાનું છે. ફોન કરીને તારા ભાઈબન્ધ કોકનો ફોન કરીને ટાસ્ક પૂરા કરતો થા
એજ કરવાનું છે મક દે હવે એક કામ છે.
અને થઈ જવા આવો હવે મૂકી દે
થઈ ગઈ.